હલો
કેમ છો મજામાં છું.
હમ મજામાં છું
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
આજે હું તમારી સાથે પૂરતી ઊંઘ નું મહત્વ એટલે અ આપણેે જેમ વધારે ઊંઘ કરીએ એટલે આપ આપણા શરીર માટે એટલી ઊંઘ આપણને મળવી જોઈએ એટલે આપણે મળી રહે એની એના માટે હું તમારી સાથે અ વિસ્તૃ માં અ ચર્ચા કરીશ.
હા. માટે હા સાચી વાત છે.
હ અત્યારે આપણું આપણું જીવન એટલું વ્યસ્ત બનીય છેને કે જેમ કે અભ્યાસ કરવામાં નોકરી વ્યવસાય મોબાઈલ આ બધામાં આપડે એટલું વ્યસ્ત ને આપણું જીવન કે આપણે આપણે પોતાની પૂરતી ઊંઘ લેતા
બરાબર.
માટે જ હમ આપડે આપડે જેમ આપડે ઊંઘ સારી લઈએ એમ આપડું મગજ પણ આરામ આપણા મગજ ને પણ આરામ મળે છે અને આપણું શરીર ને પણ આરામ મળે છે.
બરાબર
અ દિવસ ના આપડે જેટલું સાચી વાત કે દિવસમાં આપણે આખો દિવસ જેટલી દોડધામ કરીએ છીએ તેથી આપણે થાકી જઈએ છે આપ તણાવ તણાવ આવી જાય છે. તો એ એ બધા માટે આપણે પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે.
બરાબર મ જીવન એટલું વ્યસ્ત થઈ જાય થયેલ છે ને લોકો કોઈ પૈસા કમાવાવામાં લાગ્યા છે તો કોઈ નોકરી કરવા માટે લાગ્યા છે મે એટલા તો છે ને તો સવતાની આપણે જીવનની કેર બી નથી થતી અને ઊઘ બી
સાચી વાત છે જેમ કે અત્યારે નાના બાળકોને પણ પૂરતી ઊંઘ લેવી. જોએ કિશોરો હોય તેને આઠ થી દસ કલાકની ઊંઘ લેવી જોઈએ.
સ જેમ આપડે ઊંઘ સારી લેશુ એમ આપણને આપણા શરીરમાં કેટલા બધા ફાયદા થાય છે જેમ કે હા સાચી વાત છે માનસિક રીતે શાંતિ હોય છે શારીરિક રીતે શાંતિ હોય છે ને આપણામાં પેલું તો એ છે કે આપણામાં કામ કરવાની પણ વધે છે આખો દિવસ આપણે કામ કરવાનું જ હોય છે બધા જ અત્યારે એટલા વ્યસ્ત છે કે કામ કરવું જ પડે છે.
બરાબર.
બીજો અવાજ આવે છે.
હા બોલો
અ એટલે સારી ઊંઘ લેવાથી આપણે કામ કરવાની શક્
બરાબર હા. શક્તિ એ આવે છેજે ઊંઘ ખૂબ મજ ખૂબ આપણે જરૂરીની આપણી કરતાં ખૂબ જરૂરીની છે કારણ કે આપણનો ઊંઘ લઈશું તો આપણા આરોગ્ય બ સારું રહેશે. મને કલાક આપણને દિવસમાં આઠ આઠ કલાક સાત કલાક તો બી ઊંઘો લેવ જોઈએ
સાચી વાત ન જો આપડે પર ઊંઘ ન લઈએ તો આપણને શું થાય તો પેલું તો એ કે આપણને સતત જ થાક લાગ્યા રા ને કામમાં આપને પછી મન નો લાગે જો આપડે ઊંઘ નો પૂરી કરીએ તો સવારમાં આપણે આડસ આળસ જ આવે આપડે કામ કરવાનું મન જ નહતું અને આપડી યાદશક્તિ પણ ધીરી પડી જાય છે અને આપણેે શું હોય જે આપણે ઊંઘ પુરી ન લઈએ તો આપડે અ બીજા ઉપર ગુસ્સો કાઢ્યા ચીડિયાપણું આવી જાય ને બીજા ઉપર ગુસ્સો આપડણે કરતા રહીએ છીએ હલો હેલો હલો